નમસ્
નમસ્કાર.
નમસ્કાર.
નમસ્કાર.
તમે મારો અવાજ સાંભળી શકો છો?
હા.
હા તો આજે અ આપડે શાળાના અનુભવો વિશે વાત કરવાના છે. હું મારા શાળા ના અનુભવો મેં તમને જણાવવા માંગુ છું કે અમે જયારે શાળામાં હતા ત્યારે ખુબ જ મસ્તી કર તા હતા. ખુબ જ મજા કરતા હતા અ અમારા બહું બધા ઘણા બધા લેકચર્સ હતા, તે અમે બ બધા અટેન્ડ કરતા હતા. અમારા ટીચર બી બહું બધા ઘણા સારા હતા સપોર્ટિવ હતા સ્કૂલમાં બવ બધી મસ્તી કરતા હતા ખુબ મજા આવતી હતી મને, તો મારા થોડા શાળા ના અનુભવો જણાવશો?
અમે જ્યારે શાળામાં હતા ત્યારે અમે છેલ્લી બેન્ચ પર કોઈ વા બેસીને અ ચાલુ ક્લાસમાં અમે ખાવાનું ખાતા હતા. કારણ કે ત્યારે રિસેસનો ટાઈમ થતો જ ની અને અમને ચાલુ લેક્ચરમાં જ ભૂખ લાગી જતી અને અમે ખુબ જ મસ્તી કરતા. શું તમે આવું કર્યું છે ચાલુ લેક્ચરમાં ખાવાનું ખાવાનું ને તમે કોઈ દા પકડાયા જ ની હોય ટીચર ના સામે?
હા બિલકુલ અ અમે બી ચાલુ ક્લાસે નાસ્તો કરતા હતા, વેફર્સ ખાતા હતા, ખુબ મજા આવતી હતી અમને બી અ એમાં બી કઈ અલગ જ અ આનંદ અ હોતો હતો. મને યાદ છે કે જયારે અમે શાળામાં હતા ત્યારે અમે કોઈક વાર અ અમે ટેક્સબુક ચોપડી ન લાવતા ત્યારે અમે બધા ક્લાસમાં અ આંટો મારતા હતા અને બધાને પૂછી પૂછીને ચોપડી લે ખૂબ જ મજા આવતી હતી. અ શાળામાં અ ટીચર એ લોકો બહુ સપોર્ટંગ હોય વિદ્યાર્થી આપણા ફ્રેન્ડ સાથે મિત્ર સાથે ટીચર સાથે ખૂબ મજા આવતી હતી અમને તો અમને અ શનિવારે અ કસરત પણ કરાવતા હતા હા જે અમને ફૂટબોલ રમાડતા હતા બાસ્કેટબોલ પ લકડ અ જે આપણે અ ખોખો રમતા પહેલા તે ખોખો બી રમાડતા હતા તમે એવું કઈ અ રમત રમતા હતા મને બી તમારા શાળામાં કેવા અનુભવ હતા, કેવા રમત તમે રમતા હતા, તે તેના વિશે થોડું જણાવશો?
હું શાળામાં હતી ત્યારે મારા મિત્રો સાથે હું ખોખો, વોલીબોલ ક્રિકેટ, પછી અન્ય બહુ બધી ગેમ રમતી જેમ કે અ અમે કોઈ વાર અંતાક્ષરી બી રમતા જેમાં કોઈ હારી જાય તેને અમે મતલબ કંઈ સજા આપ મતલબ એ સજા મતલબ મજાક પૂરતી હતી. પછી અમે અ ડોર બી કરતા એમ જ ડોર તોનજણની ડોર રાખતા પછી જે હારી જાય તે અમને વેફરની પારતી આપતા અમે આવું બહુ કહીધું છે ઘણીક વાર ને જ્યારે બી અમુક સર ટીચર અમને લેક્ચર બી આપે જેમકે ભનવા સિવાય મજા બી કરાવતા ગેમ રમાતા બહુ બધું કરાયું છે અમે સ્કૂલમાં જ રેતા ત્યારે અમે પાણી ભરવા જવા ના હોય તો એક વિદ્યાર્થી પાણી અ પાણી બધા વિદ્યાર્થીને પોતાની બોટલ આપી દેતા અમે આવું ઘનીક વાર કર્યું છે અને અમુક વિ તો વોશરૂમ જવાને બાને કલાક સુધી આવે જ નહી કેમકે એ લેક્ચર બોરિંગ બી હોય આવું બી તમે કર્યું છે કોઈ વાર ક્લાસમાં?
હા બિલકુલ અમે બી ક્લાસમાં આવું જ કરતા હતા કે જયારે કોઈ પાણી ભરવા જાય ત્યારે તેને બોટલ આપી દેતા પાણી ઘણી વાર અમુક ક્લાસમાં કંટાળ આવતા તો અત અમે જાણી જોઈને ક્લાસમાં લેટ જતા, જય્યારે રિસેસ હોય ત્યારે એક જ જેને પૈસા આપી દેતા અને એમને કહેતા કે વેફર લઈ આવ, આ લઈ આવ તો તે માટે બહુ મજા આવ કેતી અમે જયારે મે અ અમુક વિષય એવા હોય કે જેમાં અમને કંટાળ આવતા તમે બેન્ચમાં માથું લાખીને સુૂઈ બી જતા હતા ને સ્કૂલમાં એવું હતું શાળામાં કે ભણવા સિવાય બીજી બધી બી વાર્તાઓ, પછી ચિત્ર, ડ્રોઈંગ તેના વિષ તે દેશમાં શું થતું છે તેની બી જાણકારી અમને તો આપતા હતા. તમારી સ્કૂલમાં આવી અ વાત ટીચર્સો યા બીજા બધા વિદ્યાર્થીઓ કરતા હતા? મને એની માહિતી આપજો.
અમારા શાળામાં તો શિક્ષકો ખૂબ જ મોટિવેશન કરતા અમને સક્સેસની વાત કરતા કે આવું કરવાથી તમને અ ભવિષ્યમાં સારું થશે અને બધા વિદ્યાર્થી એ એની કાળજી માર્ગદર્શન શાંતિપૂર્વક ક્ષમતા પણ હતા. અમે કેટલીક વાર તો અમને અ અન્ય એક્ટિવિટીઝ બી કરાવતા જેમ કે અમને અ જે જાણવા જેવી બાબત હોય તે જણાવતા અમને આ બધી જાણવા જેવી બાબતથી ઘણું બધું જીવનમાં શીખવા મળ્યું એનાથી અમે ખૂબ જ અ અમારી શાળાને આભાર માનીએ છીએ અને શાળાના વિદ્યાર્થી અને જે શિક્ષકો છે તેને બી અમે આભાર માનીએ છીએ. શું તમારા ક્ અ તમારા ક્લાસ કે સ્કૂલમાં આવું અ તમને માર્ગદર્શન આપ્યું છે કે જેનાથી તમને ભવી સારું થવાનું કે કેરવી શકાય તેવું જીવન મળ્યું હોય.
અમારી સ્કૂલમાં શાળામાં અ માર્ગદર્શન માટે આઈએસ ઓફિસર, આઈપીએસ ઓફિસર ના મીટંગ આ તેમને અ બોલાવામાં આવતા તેમના પોતે કેવી રીતના એ લોકો અ જીવનમાં કેવી રીતના સબ સ સ સફળતા મેળવી તેના વિશે એ લોકો એમના અનુભવો જણાવતા ટીચર્સ એ લોકો એ પો જ્યારે ટીચર બનવા માટે કેટલો સંઘર્ષ કર્યો કઈ અ પઢાઈ કયરી કયા કયા રસ્તા પર એવો ચાલીને કેવી રીતે એમને સફળતા હાંસલ કરી તેના વિશે કેતા હતા અમને અમારા અ કોઈ સબ્જેક્ટમાં રિઝલ્ટ વખતે માર્ક ઓછા તો ટીચર લોકો અમને અ નીચે નહી પાડતા હતા અમને એ વિષમાં કેવી રીતે ઇમ્પ્રુવ કરવું એ વિષયમાં કેવી રીતે આપણે આગળ વધી શકીએ તેના વિશે સમજાવતા અ એના સિવાય અ ટીચર એ લોકો એમના ઘરની વાત કરતા હતા પછી તેઓ નાના હતા ત્યારે કેવી રીતે અ મિત્ર સાથે કેવી રીતના સ્કૂલમાં આપણે જયારે હતા એ લોકો ત્યારે હતા ત્યારે એ લોકો કેવી રીતે અ સ્કૂલમાં મસ્તી કર અમને જણાવતા ને સ્કૂલમાં એકલું અમાર અ ભણવા પાછળ નહી પરંતુ અ બીજી બધી અ બાહ્ય રમત ગમતમાં બી અમને ખાસ અ મોટિવેશન આપતા હતા કે તમે તેમાં માર્ગદર્શન આપતા તા અમુક વિદ્યાર્થી હોય કે તેઓ ભણવામાં થોડા નબળાવ તો તે લોકો કોઈ બીજી રમતમાં કે કોઈ બીજા કોઈ ફિલ્ડમાં કે કોઈ બીજી સ્પર્ધામાં આગળ વધી શકે તે માટે બી તેમને બી માર્ગદર્શન આપતા હતા. અ જ્યારે કોઈ અ વિષય અમને કોઈ બોરિંગ લાગતો તો થોડી વાર ભણાવ્યા પછી અમને એના અ સિવાયનું વાર્તા હોય તો તે કરાવતા હતા. તો બહુ મજા આવતી હતી. ત મને તમારા બી થોડા અનુભવો જણાવશો કે? તમે તમારા મિત્ર સાથે કેવી રીતે અ વાતો કરતા તમારા ટીચર સાથે કેવી રીતના વાતો કરતા એક્ઝામમાં કેવી રીતે પરીક્ષામાં તમે ચીટિંગ કરતા કે નહી કરતા તેના વિશે બી જણાવજો.
અમે તો સ્કૂલમાં ચીટિંગ કરતા જ નહી કારણ કે અમા જે ટીચર હતા તે ખૂબ જ સારા બી હતા અને તેઓ એક્ઝામમાં ચીટિંગ કરવા જ નહી રહેેતા અમે પોતાના મહેનતથી જે કરેલ છે તેટલા પ્રમાણે અમે લખતા જેટલા માર્ક આવે તે પોતાના પરિશ્રમથી અમે જે મેળવતા અને અમે સ્કૂલમાં વિદ્યાર્થી લોકો એટલે અમારા જે મિત્રો હતા તે લોકોની સાથે જારે બી એક્ઝામ આવવાની હોય તેની ચર્ચા કરતા કે કેટલી તૈયારી કરવાની છે કયો વિષય પહેલે કરવાનો છે કયા બટન આપવાના છે કયા કનને મહત્વ ના માટે વાંચવાના છે. કારણ કે ઘણીક વાર એક્ઝામમાં એવા પ્રશ્નો વધારે પૂછાતા હોય જે એકદમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય તેના માટે શિક્ષકો બી અમને પ્રેરિત કરતા કે આ તમને આટલું વાત જન છે જેટલું તમે પાસ જ થઈ જાય. એટલે અમે પહેલા આવું જ કરતા અને અને અમે ગ્રુપ સ્ટડી બી કરતા જેનાથી અમને યાદ તી વધતી અનેને જ્યારે ઘરે ત બી વાંચતા મતલબ ટૂકમાં વાંચ તેટલું અમને યાદ રહી જાય અને ઘણી વાર અમે ભૂલી જઈએ તો ટીચર બી યાદ અપાવતા હોય કે તમને આટલું વાંચો તો તમને આવી જ જાય અને જયારે બી એઝામ આવવાની હોય ત્યારે અમે સવારે પ ઉઠી ને વાંચતા પછી સ્કૂલ માં જેટલો ટાઈઇમ મળે તેમાં અમે હોમવર્ક કરતા પછી ઘરે આવીને તેટલું વાંચવાનું ને લખવાનું ઓછું રહી એટલે શું તમે અ એક્ઝામમાં કોઈ ચીટિંગ કરી છે તમારા અનુભવ અમને કવું
એક્ઝામમાં ચિટિંગ તો નથી કરી પરંતુ ફ્રેન્ડ્સે એ લોકોને પૂછવું કે આ વિકલ્પમાં કયો આવશે એક આંગળી એટલે એક ઓપ્શન બી એટ એટલે બી ત્રણ આંગળ એટલે ત્રણ ચાર આંગળ એટલે એવા બધા ઈશારા બી કરતા હતા ટીચર્સ એ લોકોને બી આની માહિતી હોય કારમ કે એ મેં બી એમના વખતે આવું જ કર્યું હત તે બી સાંભળવામાં અને એ કરવામાં બી બહુ મજા આવતી હતી. અ બીજું કે અરા સ્કૂલમાં અમે નસીબવાલા હતા કે અમારા સ્કૂલમાં ટીચર્સ એ લોકો તે અમે સ્ટુડન્ટ નહી પરંતુ અમને પોતાના બાળકોના જેવી રીના ટ્રીટ નથી આવડતું તો તેના પાછા લાગી રહેતા કે કેમ નથી આવડતું બેત્ર્રમાં બી સમજાવવું પડે તો સમજાવવા માટે બી તૈયાર રહેતા હતા તો અમારી સ્કૂલમાં શાળા શાળા તો સારી હતી પણ ટીચર્સ બી વધારે શાળા હતારી. માં કેવું વાતાવરણ હતું ટીચર્સ એ લોકો અમારી સ્કૂલમાં ટીચર્સ એ લોકોનુંું વાતાવરણ બહુ સારું હતું ટીચર્સ ટીચર એ લોકોમાં એક બી લડાઈ ઝઘડા ના હતા ટીચર એ લોકો બી સાથે ખાતા હતા ટીચર એ લોકોનું બી ઘણું બનતું હતું કોઈ બીમાર ટીચર ખુદ આવીને એને પૂછતા કે તમને શું થયું છે તો અમારા તો આટલા સારા અનુભવ હતા સ્કૂલમાં તો તો તમારા બી મને જણાવશો.
અમે જયારે સારામાં હતા ત્યારે અમે સવારે સ્કૂલ જતા દસ વાગે અને જ્યારે પ્રા પ્રાર્થના કરતા પ્રાર્થના થઈ જાયના પછી ટીચર અમારી હાજરી લેતા અને જ્યારે બી હાજરી લેતા હોય ત્યારે અમે સંટાઈ સંટાઈને ક્લાસમાં વાત કરતા એટલે હાજરી વખતે સર ટીચરને ખબર જ નહી પડતી કેટલા વિદ્યાર્થી પછાડી બેસીને વાત કરે અને મેં વાતમાં એટલું શું કરતા કે તમે આજે ડબ્બામાં શું લાવ્યા આજ જે વધારો કે કોઈ પાઉભાજી લાવ હોય તો બધા ખુશ થઈ જાય કે ચાલો આજે આના ડબ્બામાંથી પાર્ટટી ને કોઈ પાસ્તા લાવેલું હોય તો તે વિચારીને અમે એકદમ ખુશ થઈ જાય આ નાની નાની વાત હતી અમારી સ્કૂલની કઈ બી થયેલું હોય કે કઈ બી નાની વાત માટે અમે ખુશ થઈ જતા પછી કોઈ વાત એવું બી થ ને પીટી ન પયર હોય ત્યારે અમે ખુશ થઈ જતા કે નીચે લઈ જાય કોઈ વાર એવું બી બનતું કે જારે વરસાદ પડે ત્યારે અમને ક્લાસમાં જ રહેવા પડતું ત બધા એમ દુખી થઈ જતા. તમે શું કહેવા માંગો.
મારું પણ આજ કેવું છે કે જયારે બી શનિવારોય ત્યારે અમે બી મેગી તો બધા જ લઈ જતા હતા તો મારા તો શાળા ના અનુભવ બહુ સારા છે તમારા બી શાળા ના અનુભવ સારા જ છે તો તમારી સાથે તે પોતાના અનુભવ અને તમારા અનુભવ જાણીને મને ખુબ આનંદ થયો આભાર.
આભાર.